હલો.
શું કરો છો?
હા બસ જયા બેન જો આ હા હા બોલો સંભળાય છે ને મારો આવાજ?
હા હા સંભળાય છે શું કરો છો?
બસ કઈ નઈ આ બેઠી હતી બપોરમાં. તો મેં ક અમારા મગજલા જિયાબેનને ફોન કરો એક વાતનું મન કન્ફ્યુઝન હતું.
શું કન્ફ્યુઝન છે બોલો ને?
હા એટલે અમાર ઘરમાં બે ત્રણ ફંક્શન આવે છે એક તો, પેલું કેવું ચૈત્ર મહિનો ચાલે એટલે બધી બાધા ને એવું એક મેરેજ ફંક્શન આવે છે, તો ક કપડા લેવા જવાનું છે, તો તમે આવશો આપડે એટલે વિચારતી હતી કે ઓનલાઈન કપડા લાવું કે પછી આપડે ઓનલાઈન આ બધી અલગ અલગ સ્નેપડીલ ને એમેઝોન ને એના પરથી લઈ લઉ, કે પછી બહાર જઈને લઉ એમ, એવું વિચારી મકલા ને એમને પો કરણું કદાચ ફ્રી હોય તો સાથે જઈએ એમ.
એવું હું તો ફ્રીજ છું કશો વાંધોની આપણે સાથે જઈશું ને ઓનલાઈન એક બે જોડી ઓનલાઈન મંગાવલો ટાઈમ ના હોય તો.
હ સારું કર્યું હેને ને એવું કરીશ, જોવું પેલા જ જ એક વસ્તુ મંગાઈ જો. હ લે પેલા તો બો પહેલા મંગ હમણાં ની મંગાઈ નહી તો સારી એપ જોવું કે સેના પર સારું આવે છે અને પછી એ કોણ? ઓનલાઇન મંગાવી લઉં મી ટ્રાયમ બરાબર હ એના મેં એક વાર છે ને એ એપ વિઝિટ કરી કે મેં અંદર જોયું તું ફ્રી હતી તાર સાંજે પણ કેવું કહે તો બઉુ થોડોક કોસ્ટલી નહી લાગતું તમને ભાવ વધારે નહી ખાતા એના બધા
હાચી વાત છે આ એક તો કે ઓનલાઈન મંગાયે ને તો આપડે ભાવ બી ના કરાઈ હકીએ
હમ્મ હાચી વાત છે અને પેલું કેવું કે આપણે એમ એકબીજાને જો જ દુકાને જઈને જ લઈએ ને ફેસ ટુ ફેસ તો આપણને મડતી કપડાની કેવી ક્વોલિટી પણ જોવા મલે એઝ અ મટીરિયલ કેવું છે સીઝ પણ સારી રીતના અને પાછું અતારે તો કેવું બધી જગ્યાએ ટ્રાયલ રૂમ હોય એટલે આપણે પહેરીને જોઈએ કે આપણને કમ્પ્લીટ આઈ રે. કે પછી કલર એનો મેચ થાય છે કે નહીં એમ.
ના ના વાત તો સાચી છે.
એટલે પછી તમે યું ઓનલાઈન સાચી વાત જોઈએ આપડે એકાદ મંગાઈ જઈશું, પણ વધારે તો મને આવી રીતના ઓફલાઈન વસ્તુ લેવી પસંદ છે. કે આપડે કદાચ હ. કાલ ઉઠીને ના આઈ નેને તો એ પાછું જઈને ફટાક દઈને બદલાય અવાય. પણ આ ઓનલાઈન હોય તો થાય છે પણ બહુ
બહ જ લાંબી પ્રોસેસ હોય છે, આપડે રિટર્ન કરવાનું પછી પાછું આવે તોય પાછું ના ગમે તો પછી પાછું રી ટર્ન કરવાનું, સાચી વાત છે ના આમ તો આવે જ છે પૈસા, પણ કેવું હોય છે. પેલું એનું જે ગિફ્ટ કાર્ડ હોય છે ને.
હમ હમ એમાંય એડ થઈ જાય.
હા એડ થઈ જાય, તો હવે કેવું થાય મહિનામાં તમે પૈસા વાપરો નહી.
હમ, જતા રે સાચી વાત છે એટલે આપ આપડે, એના બધામાં કશક ને કસક વસ્
વસ્તુ મંગાવી જ પડે. એના કરતા આપણે ઓફલા સારું જો ના ગમેન
હાચી વાત આ તો જે લેતા હોય એના માટે ઠીક પણ મને તો પાછો બહુ ઓછો વિશ્વાસ આવે કેમ કે આ લોકોને કેવા કેવા ફ્રોડ થાય છે તમની કવા ઇલેક્ટ્રિક વસ્તુ લોકો મોબાઈલ ફોન મંગાવ અ હમાર બાજુ વાળા તો મોબાઈલ ફોન ની જગ્યાએ સાબુઆયો તો બોલો.
અલા શું વાત કરો છો.
તાર. અને પાછું કેવું ક્યાં આપણેે ઓ કહેવાય કોને જો આપણેે કહીએ પેલા એને કંપની વાળાને કહીએ તો એવું કે કે સેલ્સમેન નો પ્રોબ્લેમ ને સેલ્સમેન ને કહે તો એવું કે મેડમ તમારા આગળ વા ત કર પડશે એમ. હવે જો સાયબર કમ્પ્લેન કરીઆ આપણે કરીએ તો ખોરા જ કેમ કે પ વીસ પચીસ હજાર ની વસ્તુ હોય તો પાછો સાયબર ક્રાઈમ કરવા જઈએ તો એ અલગ ખર્ચો થાય. એમનો પાછો ટાઈમ બગાડવો એના કરતા તો આપણને ઘેર બેઠા લે ડાયરેક્ટ સ્ટો- પણ જેલ નહી લેતા આવડ તો સાચી વાત ને
ના ના સાચી વાત છે થોડોક ટાઈમ જાય એજ ને અને ટાઈમ તો એમે આપ આપણે જે એપો છે એમાંય બધું શોધવામાં કલર ને સાઈઝ પછી બધાના રિવ્યુ જોઈએ એમાંય ટાઈમ તો જાય જ ને
સાચી વાત એમ તો જો દરેક વસ્તુના ફાયદાને ઘેર ફાયદા થયા જ એમ કવા જવું કે ઓનલાઈન સારું છે પણ કોના માટે સારું કે જેની જોડ સેજ પણ ટાઈમ ના હોય જેને વીસ વીસ કલાકની જોબ હોય એને એને ચાલે કે ફટાક દઈ ને અ ઓનલાઈન મંગાય લે કાલ ઉઠીને એના પૈસા જતા રે તો પણ એને દુઃખ નહી થાય પણ આપણા મિડલ ક્લાસ વારા માટે તો આપણે જ વિચારવું પડે કેમ કે કાલ ઉઠીને આપડા પાનસો કે હજાર રૂપિયા એમનેમ જતા રે તો આપણને બે દિવસ
ના ના સાચી વાત છે અને પા કેવુ ઓફલાઈન જ સારું જો હવે મારે બે દિવસ પછી પહેરવાનું હોય ને તો પછી મારે ઓફલાઈન જ લેવું પડે ન કર ઓનલાઈન તો હું પ લટ લટકટી રહી જાઉ
સાચી વાત છે ક્યારે આવે અને કદાચ કે છે એ લોકો કે તમારે આ અંદર લખાઈને જ આ આવી જાય કે શનિવાર લગીને તમાર વસ્તુ તમારા ઘરે પહોંચી જશે પણ અમુક વાર કદાચ કોઈ ટેકનિકલ પ્રોબ્લમ થાય અને એના લીધે ના આવે તો આપડ તો ફંક્શન એમ એમ જતું રહે નહી આશા રહીએ તો
સાચી વાત છે પછી એ
હમ સાચી વાત તમે એટલેમાં જે વાત છેને તમને ઓફલાઈન જ લેવાનું ગમે ડાયરેક દુકાન
હાસ તો એ સારું જોવ ભાવતા લય એ કરતા ફાવે બધું જ
અને જો અને ઓનલાઈનમાં તો કેવું કે બધું ચલો સારું આય ગયું પણ અર આ વસ્તુ ટાઈમે આવી ગઈ પણ આયને પછી આપણને જ ના ગમી તો એ એનું કલર કે મટીરિયલ કે કશું ના ગમ્યું તો શું કરવાનું પછી જીવજ બરે ને
સાચી વાત છે પણ બધું ઓનલાઈનમાં એવું નહી હોતું હા અમને છે ને મારા ઘર અરે મારા ભાઈએ મારા ઘરે ટીવી મંગાવ્યું તું
હમ હમ
અ બહુ મોટી સ્ક્રીન વાળું ટીવી અ હત ટાઈમ ટાઈમે આવી બી ગયું તું અને એટલું ટીવી એટલું મસ્ત પેકેજિંગ કરેલું હતું ને કે કઈ આમ ડિફોલ્ટ કશું જ નતું કે કઈ આમ કઈ સ્ક્રેચ કશું જ નહીિ એકદમ પેટી પેક જ હત તો અમેક જાત ખોલ્યું ના પેલા જે આપવા આવયા હતા એમને જાતે એમને ખોલી આપ્યું ને અમને બતાવ્યું કે જુઓ કોઈ ડિફોલ્ટ તો નથી ને તમને કોઈ પ્રોબ્લેમ લાગતો હોય તો આપણે બદલાવાય એમ પણ કશું જ નતું એકદમ કમ પપ્લેટ હતું ને એ ભાઈ એ ટીવી બે સાડી આપ્યું ભીખરું
સાાચી વાત જોયું ત એટલે હાચ સાચી વાત આ બધું કેવું હોય કે કંપની પર બધું જાય અને એને કઈ આપણે એપ્લ થી મંગાય એના પર બધું પેન્ડ હોય સાચી વાત છે એટલે બધા એવા નહ હોતા એવું કહી શકાય
હા એ તો છે એટલે એવું કેવું કપડા બા બધે તો જો કપડાં તો આપણે ફેસ ટુ ફેસ જોઈને લઈએ ને એજ સારું પણ અમુક વસ્તુ આવું સારું સારું આવીઈ જાય છે ઇલેક્ટ્રિકની આઈટમ્સ બધી સારી આવે છે વોરંટી બી આપે છે એ લોકો
હા બરાબર છે હચી વાત
કેવું ચાલે તમાર શાંતિ ને
બસ આ શાંતિ છે જો અતાર તો શું કરીએ નવરા બેઠા બેઠા હતા ત ત તમામર કોલેજ ની બધ ઇન્ટર્નશી ને એવ બધુંા છે છે એ પતે પછી આવ રીતના નવરા જઈએ સાંજે પછી ઘરનું કામને આ બધું થોડુંક મંદિર જઈએ ને એવું બધું
હા તો આપડે શું કરવું છે ઓનલાઈન મંગાવી લેવા છે તમાર કપડાં કે ઓફલાઈન
ના તમે મને કન્ફ્યુઝ કરી દીધી જો આ ટીવીનું એ ઉદાહરણ આલી અને હું કન્ફ્યુઝ થઈ ગઈ પણ ના હું તો વિચારું છું કે એક વસ્તુ મંગાવીશ ને જે બહુ મોંઘી ના હોય એટલે પછી મને એવી આવી જાય ને તો એ દુઃખ ના થાય
પણ હું શું કઉ છું ઓફલાઈનજો. તમે કેહેતા હશો તો હું તમારી જોડે આઈ જઈશ.
હા એવું કરીશું ચલો.
કેમ કેજો એમાં કેવું. થાય છે કપડામાં પેલું આપણેેલર આપ સ્કીન પર સૂટ થાય ના. થાય એટલે એ છે ને ઓફલાઈન જ. સારું.
સાાચી વાત છે. હા તો બસ તારે ઓપલાઈન જ જઈશું એટલે આપડે પેલું ભાવતાલ કશું. કરવો હોય. તો એ કશું વાંધુ નહી ને. પાછું બદલાવા જવું હોય તો એ આપડે જઈ શકાય. અને થોડુંક બર. જો હેન્ંગ આઉટ કરીએ તો સારું લાગે. ટમ જાય.
હચી વા છેી હમ.
અને પછી કેવું કે એની. જોડે બીજું બધું કંઈક જોતાવાય ઘર ન સામાન આ. તેવું.
હ. એમ આપડે જોઈએ તો પછી. ખાલી હા ક પાછ. ખાવાના નથીથી.
એક વસ્તુ જેવા જઈએ ને ચાર વસ્તુ.
લઈ નાઈ એ જો હું તમને જ કહું. નવરાત્રી વખતે હું સુપર માર્કેટમાં ગઈ ચણ્યા ચોરી લેવા.
હમ.
આખો સુપર માર્કેટ ફરી ને છેલ્લે એક દુકાનમાં મને એક ચણ્યા ચોરી ગમી
હા.
આઠ આઠ કાતો નવ હજાર કેતોતો સાડા છ જ. એ છણ્યા ચોરી લીધી
તો તો સારું કેવાય સારું તમારે બાર્ગેનિંગ આપડે કેવું હોય એ જ આ ફરવાથી આપણને બાર્ગેનિંગ કરતાય આવડે કે આ જગ્યાએ પેલી દુકાને આનો આટલો ભાવ હતો તો આ દુકને કેટલો એમ કઈ પેલા આપણે આખા માર્કેટમાં ફરી લઈએ અને પછી આપણને ખબર પડે કે હા, આ વસ્તુ આટલામ લેવાય એમ
આપણને ભાવ ની ખબર પડે, કેમ કે મારી એક ફ્રેન્ડ છે ને, એને સેમ મારા જેવી જ ચણિયા ચોરી પહેરી હતી ખાલી કલર જુદો હતો તો એની છે ને બ્યુટિકમાંથી લીધી તો એને દસ હજાર ની લીધી અન મેં સાડા છ હજારની લીધી, કેટલો ફરક
સાચી વાત છે, સાચી વાત અને એવું માનીયે ચાલો કે મટીરિયલ મટીરિયલમાં ફરક હોય પણ અમુક વાર તો બધું સેમ હોય
હા
બધું જ સેમ હોય પણ હવે એ ફેર પડી શકે કદાચ કે આણંદ થી લાઈ હોય અને તમે બરોડા થી લાયા હોય કોતો સુરત થી લાયા હોય તો ભાવમાં ફરક પડી શકે
ના બેવ આણંદ થી જ લીધી તી, મેં આણંદ સુપર માર્કેટમાંથી લીધી અને એને આણંદ બ્યુટિક માંથી લીધી
તો તો સાચી વાત તો તો તો મને બાર્ગેનિંગ કરતા સારું આવડેવું.
અરે જોરદાર આવડે. તમે આવજો આપડણે શોપિંગ કરવા જઈશું.
આપણેે આ શનિ રવિન પ્લાન કરીએ ત્યાર બીજું શું હા.
અરે પાકું, બોલો બીજું કઈ કઈ અવાજો નહી ખરી.
હા.
ક્યારે મળવું છે બોલો ને.
આ શનિ રવિ કવું મળએ આપણેે. ચાલો તો એ વખતે હું તમને કર દઈસ ફોન. જય શ્રી કૃષ્ણ, હા ચાલો બાય.